એ ઉ છે ને
હા મિત્ર મને સારું છે તમને સારું છે ને ઘણા દિવસ પછી ફોન કર્યો મિત્ર-
હા મિત્ર અને સારું છે આજકાલના સમયમાં આપણા પર્યાવરણ એ ખુબ ન- નુકસાન થાય છે એના માટે મેં તમને કોલ કરી છે. તારે શું કેવું છે કેવું આપું પર્યાવરણ છે હાલના સમયમાં-
હા મિત્ર તારી વાત સાચી છે કે આજકાલના પર્યાવરણને ખુબ નુકસાન થઈ રહ્યું છે. ઠેર ઠેર ગં ગંદા ગંદા પાણી પ્રદૂષણ જંગલો નો નાશ- થઈ રહ્યા છે પ્લાસ્ટિક ઘણું બધું વધી રહ્યું છે આ ગાડીને અવર જવર વધી રહી છે. ધુમાડો ઘણો વધી રહ્યો છે તથા આપડી જમીનમાં જે- પ્લાસ્ટિક પડે છે તે પચતું નથી કે સડતું નથી- જેના કારણે જમીન પણ દૂષિત થઈ રહી છે. અને તેના કારણે લોકો પર પણ ઘણી અસર થાય છે. અમુક વિસ્તારમાં તો એવું પણ થઈ રહ્યું છે કે સારા પાણી ન- તે લોકોને ઘણી જાત જાતતીની બીમારી થાય છે. ખરાબ પ્રદુષણને લીધે લોકો બીમાર પડી રહ્યા છે. આના વિશે લો કો તું શું કહીશ મિત્ર
હા મિત્ર તું એ કીધું તેમ કે આ ખરાબ- પાણી પીવાથી લોકો ઘણા બીમાર પડે છે અનેને હાલના સમય બહુજ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે જુદા જુદા રોગો થઈ રહ્યા છે અને લોકો બીમાર પડે છે આ પાણીની ખરાબ વાતાવરણ ખરાબ પ્રદુષિત પાણી આ બધાને લીધે લોકો બીમાર પડી રહ્યા છે જે આપણા શરીર માટે ખુબ જ નુકસાન છે આપણે પર્યાવરણને સ્વચ્છ રાખવું જોઈએ અને જાળવી રાખવું જોઈએ આ પર્યાવરણ એ સ્વચછ સ્વચછ છ રાખવા માટે આપણે કોઈ પણ પ્રકારનો કચરો ન કરવો જોઈએ. કચરાનો સારી રીતે નિકાલ કરવો જોઈએ, આપણે પ્રદુષિત પાણી પ્રદુષણ ના કરવું જોઈએ, કે હવાનું પણ પ્રદુષણ ના કરવું જોઈએ. આ બધા પ્રદુષણને અટકાવવા માટે આપણને સાવચેતીઓ રાખવી જોઈએ. અને આપણેે જુદા જુદા પગલાઓ લેવા જોઈએ, જેવા કે આપણે વૃક્ષારોપણ વધુ કરવું જોઈએ, પાણી માટે પાણી નો ઓછો બગાડ કરવો જોઈએ, અને પા જો ખરાબ પાણી હોય, તો એને આપણે ફિલ્ટર કરીને છોડવું જોઈએ. અને આવા પગલાઓથી આપણે પર્યાવરણ ને સુરક્ષિત રાખી શકી છીએ, તો મિત્ર તારી કઈ આગળ આના વિશે કેવું છે?
હા મિત્ર, તારી વાત સાચી છે, કે આપડે જે ફેક્ટરીમાંથી ગંદુ પાણી નીકળે છે. તેના લીધે આસપાસના વિસ્તારોમાં પણ ખુબ નુકસાન થાય છે, જળવીક પ્રદુષિત થાય છે. તર તથા તે પાણી જમીનમાં પચતા જમીન પણ ઉપજા બનતી નથી. જેના કારણે જમીન અને પાણી બને નુકસાન થાય છે. તમે કીધું એમ મિત્ર, કે જે ફેક્ટરીનું પાણી હોય છે તેને પલે સાફ કરી ત્યારબદ મોકલવા જોઈએ. નદીઓમાં જેથી પાણી ગંદુ ના થાય. અને તે માટે સરકારે ખુબ કાયદાકીય પગલા લેવા જોઈએ, તથા અમુક જમીનોમાં, કેમિકલ, અ ખાતર ને એવું નાખવામાં આવે છે. જેના કારણે જમીન ઉપજાવ બનતી નથી. જેથી સરકારે તે આવું બધું ખાતર પરુ ચોખ્ખી ના પાડી આપવા જોઈએ, કે રોકટોક રાખવા જોઈએ, જેના કારણે લોકોની જમીન પણ ના બગડે અને લોકો સારી રીતે એવું ખાવાનું ખાઈ શકે, કારણ કે જે લોકો ખેતરમાં ખાતર નાખે છે. તેના કારણે ખેતી સારી થાય છે, પરંતુ તેની આપણા શરીર માટે બહુ હાનિકારક છે. તે રાસાયણિક ખાતર ના લીધે આપડે કેન સર જેવી ઘણી ઘાતક બીમારીઓ થઈ શકે છે, અને તે પ્રદુષણ ખુબ ફેલાવે છે. મિત્ર તને યાદ છેને, આપણે અમદાવાદમાં કેટલા પ્લાસ્ટિકને ઢગલાઓ આવ્યા છે.
હા મિત્ર. આ પ્લાસ્ટિક ખુબ જ છે, અને એ પ્લાસ્ટિકમાં ખુબ વધારો થઈ રહ્યો છે. એ પ્લાસ્ટિકને આપડે ઓછું કરવું જરૂરી છે. એ પ્લાસ્ટિક ઓછું કરવા માટે આપડે પ્લાસ્ટિક નું પણ ફિલ્ટર કરવી જો, પ્લાસ્ટિક નું પણ ફિલ્ટર કરવું જોઈએ, પ્લાસ્ટિકનુ ફરી આપણનો ઉપયોગ કરવો જોઈએ, એક વાર પ્લાસ્ટિક નુ એ ત્રણ વખત જો ઉપયોગ થતો હોય, તો આપણે ફરી ફરીને એનો હ ઉપયોગ કરવો જોઈએ, એકજ વસ્તુ ત્રણ થી ચાર વાર ઉપયોગમાં લેવી જોઈએ, જે જેથી આ ઓછું પ્લાસ્ટિક થાય, અને એ પણ પ્રદુષણમાં ઓછું થાય છે. અને પ્લાસ્ટિક નો આપડો જેટલો ઓછો ઉપયોગ કરીએ, તેટલો આપણને સારું. અને પર્યાવરણ માટે પણ સારું છે, પ્લાસ્ટિક પણ આપણા શરીર માટે ખુબ નુકસાનદાયક છે. હવે આપણે પ્લાસ્ટિક ના વાસણોમાં કે પાણીની બોટલમાં આવું આપડે પાણી પીવાનું ઓછું કરવું જોઈએ. તેથી આપણને કોઈ પણ વધુ પ્લાસ્ટિક ના લીધે રોગ ન થાય. અને પ્લાસ્ટિક નો બગાડ કરતા અટકાવવો જોઈએ. અને લોકો એ જુદા જુદા જાહેરાતો કરવી જોઈએ, કે આપણે કોઈ પણ પર્યાવરણને પ્રદુષણ ના કરવું જોઈએ, કે પાણી નો બગાડ ન કરવો જોઈએ. તેથી લોકોમાં જાગૃતિ આવે અને જાહેરાત કરવાથી જ લોકોમાં જાગૃતિ પણ આવતી હોય છે તારે મિત્ર શું એવા કેવા પગલા લઈ શકીએ કે જેથી લોકોમાં જાગૃતિ આવે અને એ લોકો સમજી શકે કે આપણે પ્રદુષણ ન કરવું જોઈએ
હા મિત્ર તારી વાત સાચી છે કે પ્રદુષણ ના કરવું જોઈએ કારણ કે પ્રદુષણ ના લીધે આજકાલ લોકો લાકડા ખુબ કાપે છે ઝાડા ના વૃક્ષ કાપી નાખે છે જેના કારણે વરસાદ સમયસર આવતો નથી હિમોગ્લોબિન વધી રહી છેરા દેશો ગરમ થ થઈ રહ્યા છે અને ગરમી ખુબ વધી રહી છે જેને કારણે લોકો ખુબ સારો વરસાદ પડતો નથી અને ખેતરમાં પાણી આવતું નથી વરસાદ જ નહી આવતો નદીમાં કે ખેતરમાં પાણી પડતું નથી જેના કારણે લોકો ખેતી કરતા નથી અને અમુક જગ્યાએ બુબ મરો થાય છે જે લોકો વૃક્ષો વાે તેથી પ્રદુષણને બી ઓછો કરી શકે છે જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તે વૃક્ષો લઈ લેતા છે જેના કારણે ઓક્સિજન આપણને મળે છે અને એના કારણે પ્રદુષણ બી ઓછું થઈ શકે છે પરંતુ લોકો સમજતા નથી લોકો વૃક્ષો કાપ નાખે છે અને બદલામાં વૃક્ષો રોપતા નથી માત્ર ને માત્ર વૃક્ષો કાપતા જ ફરે છે જેથી આજકાલના આજકાલના સમયમાં પ્રદુષણ ખુબ વધી રહ્યું છે જ્યાં જોઈએ ત્યાં ધુમાડો ઉડે છે કાળો ધુમાડો ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો ફેક્ટરી માંથી નીકળતો પાણી અને પ્લાસ્ટિક પ્લાસ્ટિક જમીનમાં પતું નથી જ પ્લાસ્ટિક ઉડે કરે છે અને એ જ પ્લાસ્ટિક પછી અમુક ઢોરો ખાય છે અને ઢોરો ન મૃત્યુ થાય છે તો મિત્રો તોું તેના પછી શું કહીશ
હા મિત્રો આપણે પ્રદુષણવું જોઈએ કે અટકાવું જ જોઈએ આપડું પ્રદુષણ એના માટે આપણે જુદું જુદું રીતે જાહેરાતો કરવી જોઈએ એના માટે આપણે શાળાઓ મહાશાળાઓ કોલેજો કે જાહેર જન ત સમ આપણી જા રાત કરવી જોઈએ કે આપણે પ્રદુષણ અટકાવવું જોઈએ ગમે તે વસ્તુ ન બગાડ ન કરવો જોઈએ અને આપણે સારી રીતે એવું કોઈ પણ વસ્તુનોો ઉપયોગ કરવો જોઈએ આપણે પ્રદુષણ ન કરવું જોઈએ વૃક્ષોનું વધુ વાહણ કરવું જોઈએ વૃક્ષારો પણ વધારવું જોઈએ આ બધા પગલાઓ લઈ આપણે પ્રદુષણને અટકાવી શકીએ છીએ અને જે આપણે ખરાબ પાણી છોડીએ છીએ એને પણ ફિલ્ટર કરીને છોડવું જોઈએ આવા લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ જેથી લોકો કોઈ પણ વસ્તુ નું બગાડ કરે નહી અને પ્રદુષણ પણ નહી ફેલાય અને સ્વચ્છતા જાળવા લોકોમાં સ્વચ્છતા વિશે પણ જાગૃતિ લાવવી એ જરૂરી છે તે આપણે જાહેરાત કરીને લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃત લાવી શકે છેએ અને લોકો સ્વચ્છતા જાળવતા થાય છે આમ લોકો જુદી જુદી રીતે લોકોમાં આપડે ત્યા જાગૃતિ લાવી શકીએ છીએ તારે મિત્ર આ વિશે આગળ કઈ વધુ કેહવું છે?
હા મિત્ર તએ કહ્યું એમ કે જાગૃતિ લાવવી એ ખુબ જરૂરી છે. નાના છોકરાથી લઈને બુજૂર્ગ હુદી બધાને આપડે જાગૃત કરવા જોઈએ. કે કચરો આપડા જીવનમાં કેટલો પ્રદુષિત કરે છે પ્રદુષણના લીધે આપડાને કેટલી હાનિઓ થાય છે. આપડે હાની જેટલી આપડે થાય તેટલા આપડા બાળકોને પણ થાય છે. અને તે આપડા આવનાર ભવિષ્ય માટે ખુબ પેલું થાય છે નુકસાનદાયક જેના કારણે આપડા ભવિષ્યના બાળકો તથા આપડા માતા-પિતા માટે પણ ખુબ નુકસાનદાયક છે જેથી લોકોમાં જાગૃતિ લાવવી એ ખૂબ જરૂરી છે. જો લોકોમાં જાગૃતિ આવે તો તેવને ખબર પડી કે. પ્રદુષણ એ કેટલું ઘાતક છે અને લોકોને કેટલું નુકસાનદાયક થાય છે. મિત્ર તું. તમારા હજુ એવું કોઈ પ્લાસ્ટિક ના નિકાલ માટે કઈ કશું કરેલ છે જેથી પ્રદુષણ ઓછું થાય.
હા મિત્ર અમારા ગામમાં. પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે એક અલગ જ વ્યવસ્થા કરેલ છે. અમારા ગામમાં ઘરે ઘરે દરરોજ. કચરા નિકાલ વાળી ગાડી આવે છે જેમાં અમારા. પ્લાસ્ટિક નો કચરો બીજો કચરો આ બધો લાખવામાં આવે સે જે. આ ગાડી એક જગ્યા એ લઈ. પ્લાસ્ટિક નો નિકાલ કરે છે કે એનું ફિલ્ટર કરી. એ પાછું વાપરવામાં આવે છે. આમ આ પ્લાસ્ટિક નું આમ અમે નિકાલ કયે છે અને. જો ખરાબ પાણી હોય એને પણ અમે ફિલ્ટર કરીને છોડીએ છીએ. આ પા ખરાબ પાણી એ આપણા માટે નુકસાનદાયક છે તેથી આપણને સા રો એવો નિકાલ કરીને પાણીને પણ છોડવું જોઈએ અને પાણી ખુબ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. આપડે પ્લાસ્ટિક નું પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને. કોઈ નુકસાન ન થાય કે આપણને રોગ ન થાય. અને આપણું સારી રીતે એવું શરીર સ્વસ્થ. રહે મિત્ર તારે કઈ કેહવું છે આગળ.
હા મિત્ર તુએ કહ્યું એમ કે આપડે. ઘણી બધી જાગૃતિ લેવાની ખુબ જરૂર છે અને એના નિકાલ માટે આપડે સરકાર તરફ તે બી કઈ યોગદાન આપવું જોઈએ. સરકાર જો આપડા પર ધ્યાન આપે કે આ કચરો સામાન પ્રદુષણ કેવી રીતના નિકાલ કરવો છે. જેના કારણે આપડે આગળની જીવન સારી રીતના કાઢી શકીએ તે માટે ખુબ જરૂરી છે. એટલે એ લોકોએ એના પર ધ્યાન આપવું જોઈએ અને સરકાર માટે સરકારે લોકો માટે કોઈ વી જરૂરી છે. જોઈએ કે આ. પ્રદૂષણ ને અટકાવવું કેવી રીતના છે અને તેના માટે ઘણી બધી ઉ યોજનાઓ કાઢવી જોઈએ. મારે બરાબર છે ને મિત્ર તમે શું કેવું આના વિશે?
હા મિત્ર તમે કીધું તેમ કે સરકારે આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ. કે લોકો સારી. ક પ્રદુષણ ન કરે અને સારી રીતે સ્વચ્છતા જાળવે. અમારા બાજુ કેટલાક એવા કેમ્પો ચલાવામાં આવે છે જ્યાં માર્ગદશ. ન આપવું જોયે આપવામાં આવે છે કે કચરાનો કેવી રીતે નિકાલ કરવો અને કચરો કેવી રીતે રાખવો. અમારા. ત્યાં કેમ્પમાં એવું કહેવામાં આવે છે કે લીલો કચરો સૂખો કચરો ભીનો કચરો. આ બધા કચરાને અલગ અલગ રીતે રાખવો જોઈએ. અને અલગ અલગ જગ્યાએ લાખવો જોઈએ આ કચરો. આપણના માટે કેટલો નુકસાનદાયક છે તે પણ તે કેમ્પમાં કે કેવું રીતે લખવો એ બધું સમજાવવામાં આવે છે. હા મિત્ર તો ત ચાલુ મિત્ર આપડે પછી કોઈ દિવસે ફોન કરીશું?
હા મિત્ર તમારી વાત સાચી જ છે આપડે કોઈ દિવસ પછી ફોન કરીશું તમારો આ સુ આપને ખુબ ખુબ આભાર.